કેમ છો તમે? કેવી ગઈ તમારી એક્ઝામ?
ગઈ હવે પતી ગઈ છે એટલે સારું લાગે છે હવે વેકેશન એટલે હવે થોડું શાંતિ થાય ટેન્શન ઓછું છે હવે.
હ બરાબર છે પણ અગાડીની હવે એક્ઝામ ની તો પ્રિપેરેશન તો કરવા પડે ને એક્ઝામ ગઈ એટલે એ પૂરી નહી કેમકે આ જે બીજી તમારી જે એક્ઝામ આવશેટલી ટફ આવે બધું જ એનું આવે ટેન્થ ટ્વેલ્થ નું એ થોડી એની પ્રપ પ્રપરેશન તો કઈ કરતા હશો ને તમે?
હા એ હવે ચાલુ કરવાની છે પિપેરેશન પં જે મેઈન ટેન્શન આનું હતું તે એ તો ઓછુંથી હોય આની પ્રિપેરેશન ચાલુ કરીશ એટલે થોડુંક પેલું જૂનું રિવિઝન બી થશે ને થોડું એ રીતે પ્રિપેર કરીશ.
હા હા મેં સાંભળ્યું છે બીજા બધા પેપર તો બધા ઈઝી હતા એટલે સારું રિઝલ્ટ આવશે મને એવું લાગતું છે તમને બધું પણ હવે જે મેઈન એક્ઝામ છે તે તમારે કોલેજમાં જવા માટે જ એક્ઝામ છે એટલે એની તમે પ્રિપરેશન કરશો તો જરા સારું એટલે એના માટે હમણાં થી થોડી થોડી મહેનત કરો તો તમારે શું એ એક્ઝામ સારી રીતે સફળ જાય એટલે બધી નવી નવી બુક્સ વાંચ્યા કરો થોડું વધારાનું રીડિંગ કરો એટલે તમારી આ ગુચકેટ નીટ ને બધી સંસારી જાય.
એ બી છે એનું બી પ્રિપેર કોણ છે ને મારે જે ડબલ ઇને એનું બી કરવાનું છે મારું મેથ્સ મેં મેથ્સ લીધેલું ને એટલે મારે એમાં મેઇન છે જે ડબલ ઈ મેન્સ સ્ને એડવાન્સ વાલું. મેેન્સમાં સારા આવે તો એડવાન્સ અપાય એવું છે કે કંઈ કટ ઓફ એમાં એવું હોય છે. એટલે એ બી મને મહેનત કરવી પડશે. બરાબર.
હા હા એ તો છે હવે તો એટલી બધી કોમ્પિટિશન કે બધી યુનિવર્સિટી વાળા પોતાની એક્ઝામ લઈ જ છે. એટલે આગળ જવા માટે આપણે તમારે બધી એક્ઝામ ન બી પ્રિપેરેશન કરવું પડે અને આ બધી જે મેન કોલેજની એક્ઝામ હોય તે પણ તમારે જ પડે એટલે એના માટે બી થોડી પ્રિપેરેશન કરે તો સારું ખાલી બુક રીડિંગ જ- કેમકે હવે એવું છે. કે બધુ બારનું નોલેજ પણ આપ હોવું જોઈએ. એટલે ખાલી બુક રીડિંગ તો ની ચાલે જનરલ નોલેજ પછી હિસ્ટ્રી પછી આપડ અહિયાં જે શું થાય દેશની અંદર તે બધું ખબર હોવું જોઈએ.
હા એ તો મેં પેલું સબસ્ક્રિપ્શન લીધેલું છે. મારા પેરેન્ટસે ઇકોનોમિક ટાઈમ્સ ને એ લોકોનો એ લોકો ટાઈઇ્સ ઓફ ઇન્ડિયા બી ઇન્ક્કલુડેડ છે. એમાં તો એમાં થોડું મેં રોજ થોડું-થોડું રીડ કર્યા કરું છું. એટલે જનરલ નોલેજનું થોડું-થોડું ડેલી ન્યૂઝનું ન્યો એ રીતે બી એ બધું વાંચું શુંધું એ ડેલી પણ તમને કોઈ ટૉપિક ખબર હોય જે ડેલી જોવા જેવું હોય તો મને જણાવજો એટલે મને બી સારું પડે.
હા હા સારું હું જણાવીશ હમણાં તો એટલું બધું કઈક મને બીની ખબર ન મારે પણ બધાને પૂછવું પડે કે હમણાં શું ચાલે પણ હમણાં પેલું હું બધું આ બધા ઈન્ડિયા ની અંદર બીજું ને આ બધ શોર્ટેજ ને એવું બધું થ તો આપણને ખબર જ છે. એ ના ટેન્થ ના બધા બુક્સ ને એ બધું આવે એ બધી તો પ્રિપરેશન થયા જ કરે પણઆ જે જનરલ નોલેજ છે. કે બધા કયા રૂલ્સ રેગ્યુલેશન્સ કે પછી લોસ કયા-કયા આવ્યા એ બધું થોડું-થોડું વાંચે કરે તો આપણને એની અંદર આપણને કામ આવે એમ
હા બરાબર એટલે એ મેં વાંચું જ છું. ને બીજું બી જે કરિક્યુલમનું જે એ લોકોનું જે છે. કે આ આ ટોપિકના ક્વેશ્ચન આવશે તે બી વાંચવાનું ચાલુ જ રાખેલ છે. કે મ જે મ ઇઝી પડતા છે. તે પેલા પતાવી દેવ છું. અને હાર્ડવાળ થોડું બધાની હેલ્પ લઈ લઈને થોડું-થોડું એમાં બી વાંચનો ચાલુ કર્યું છે. કે એવું ના થાય કે જે ઇઝી હોય તે એમાંથી ઓછા માર્કનો આવે વેટેે જ તો મારે પ્રોબ્લેમ થઈ શકે. એટલે એ રીતે તૈયારી તો ચાલુ જ છે. એટલે થોડું-થોડું કરું છું એમ.
હમ્મ એ તો હવે શું કેહેવાય કે બધાની અંદર એકલ જોવાનું આગળના બે આપણે પેપર પ્રેફર કરી દેવાના એટલે ખબર પડે થોડું-થોડું કે સમાંથી વધારે પૂછે કયું વેટેજ વધારે છે. કેમ કે આપડે ઈઝી કરે ને હાર્ડ પર જોઈએ. જ નહી તો એ બી પ્રોબ્લેમ થાય કે આપણને નહી આવડે ને એનું વે ટેજ વધારે હોય એટલે પછી એના લીધે માર્ક્સ ઓછા આવે એટલે બધું આપડે ઇક્વલી આપણેે બધું શું કેવાય પ્રિફર કરવાનું એના માટે બધી અલગ અલગ બુક્સ આવે તે બુક્સ જોયા કરવાની આપણે ને બધી બુક સ્વાચ્યા કરવાની પછી હમણાં તો લાયબ્રેરી બધી જગ્યાએ જોઈએ તો લાઈબ્રેરી ખુલેલી હોય એટલે લાયબ્રેરીમાં જઈને બી બધી બુક વાવાચ્યા કરવાની એટલે આપને થોડું નોલેજ વધારે મળે બીજું કઈ કેમ કે આપડે એલું બુક રીડિંગ કરે તે બી કઈ કામ ન નહી થોડી એક્ટિવિટી બી કરીએ કરવાની એટલે થોડો આપડો ફિટનેસબી રહીએ એટલે આપડણે ભણવા પર જ નહી પણ થોડું ફિટનેસ પર બી ધ્યાન આપ આપવાનું એટલે જે આપણે થોડું શું કેવાય માઈન્ડ આપણું શું કેહેવાય ફ્રેશ રહે બીજું કઈ નહી
હા બરાબર
હ
એ એ રીતે જ કરું છું હું બી બધી દોસ્તારો સાથે બી અમે બધા ભેગા થઈને અ લાઈબ્રેરી માં જઈએ છીએ ને સાથે વાતચીએ છીએ જેમ બને તેમથી કોઈ એક ત્યાં તો કેવું અમારા અમે કેવું કરીએ છીએ કે બધા ટોપિક ડીવાઈડ કરી દઈએ છી કે હું આ ટોપિક વાંચું આવા છું આવા છું જે રીતે ને ભાઈ ભેગા મળીને એકબીજાને સમજાવી દઈએ એટલે થોડું બધાને આઈડિયા આવી જાય ને ભાઈ રિવિઝન કરી શકે ને કંઈ ડાઉટ્સ હોય તો બીજા દિવસે પાછા મળવાનું જાય તો પાછું શેર કરીએ એ રીતે નોલેજ બી બધાનું વધતું જાય ને તમે એકબીજાને સમજાવો એટલે તમારું રિવિઝન બી થઈ જાય સાથે સાથે તો એ બેનિફિટ બી મળે છે એમ એ રીતે અમે કરીએ છીએ અત્યારે
હા હા બરાબર પણ એ રીતે સારું બધાને ઈક્વલ શું કેવાય વેચી કાઢે તો બધા બરાબર વાંચી લેને બધાને નોલેજ મળે એ આપણેે શું વાતચીત કરીને જે એકબીજા સાથે કરેલું હોય તે આપને જલ્દી માથે ઉતરી જઈએ એમ કેમ કે આપણે એલું આ વાતચી જ કર તો બી આપણને એમ થાયને કરતા બધા સાથે મળે ને તો આપ ફ્રેશ ભી ર રહે બધી રીતે ને આપણને બધાને ઇક્વલ નોલેજ બી મળે તો તમારી તેવું સારી છે એજ રીતે જોઈ આપણે આ બધી ક્લાસીસ છે ચાલે ક્લાસીસ ની અંદર બી એ લોકો કરે વીકલી જે છે તે ટેસ્ટ રાખે તો એ ટેસ્ટની અંદર એ લોકો ગ્રુપ ટેસ્ટ રાખે કે ડિસ્કસ કરીને પછી ટેસ્ટ આપવાની એ બધી ટેસ્ટ થોડ આદત સારી પેલાના જમાનામાં તો આવું ક હમણાં જમાનામાં જોઈએ તો એટલું બધું યુટ્યુબ પર પણ એટલું બધું મટરિયલ મળી જાય ને બહાર બી આપણને આ રીતે ક્લાસીસની અંદર બી એટલું બધું મટીરિયલ મળે જેના લીધે આપણને આગળ શું કે એક્ઝામની પ્રિપરેશન કરવાવામાં ઈઝી પડે બાકી પહેલાના જમામાં જોઈએ તો આપણે જાતે જ નોટ્સ બનાવવા આપને કોઈ આપતું નહી ત્યારે તો આવા ક્લાસીસ ને એવું કઈ નહી તો હમણાં જોઈએ તો એટલી બધી ફેસલિટી મળે કે વાત નહી પૂછો
તો બી ઘણું ચાલે છે એમાં બી ઘણો ડાયરેક્ટ તમે પૂછો ને એ તો તમને એક્સપ્લેન કરી દે સિમ્પલ ટર્મ્સમાં પછી ગૂગલવાળાએ તો એ લોકોએ તો પેલું બી ક્યું છે કે અમારા જેવા સ્ટુડન્ટ પ્રેક્ટિસ કરવી જે એ મેન્સને એડવાન્સ હી તો એની આખી એક્ઝામની સેમ ફોર્મેટમાં આપણા માટે પેપર બનાવી આપે અનેને આપણે ટાાઈમિંગ સાથે એમાં ટ્રાય કરી શકીએ આખું એક્ઝામનું કે કેટલું આવડે છે એ આપણને ખબર પડે એવી રીતે પેપર પણ બનાવી આપે છે એટલે પણ એ યુઝ કરાય કરવું હોયતો
હા હા બરાબર છે પછી આ બધી બી એક્ઝામ જે આ કોલેજની એક્ઝામ હોય છે તે બી બહુ સારી કે આગળ જ તમને કોલેજ ની અંદર એડમીશન લેવું હોય તો એક્ઝામ આપીને પછી પાસ કરીને આપણે ઈઝીલી કોલેજ માં એડમિશન મળી જાય હવે તો લોકો પણ એટલું બી ડરે છે કે ટ્વેલ્થ સાયન્સ લેસુ તો બહ ટફ પડે આપણાથી પ્રિપરેશન નહી થશે એટલે લોકો શું કરે હવે ટેન્થ પછી ડાયરેક્ટ ડિપ્લોમા કરવા માં એના છે એટલે આ ટેન્થ પછી ડિપ્લોમાી સારું જ છે એક જાત કે તમને એડવાન્સ ટવેલ્થને પાસ નહી કર થોડું મહેનત ઓછી કરવી પડે એટલે લોકો ડિપ્લોમા કરે છે ડિપ્લોમા ની અંદર જોઈએ તો બધ બ એટલા બધા કોર્સીસ હોય છે કે ઈઝીલી એ લોકોને આગાડી બેચલર હોય બી ડિપ્લોમામાં જે લોકો ના બે ત્રણ વર્ષ એવું છે કે આપણા એન્જિનિયરિંગમાં જે બેચલર ની અંદર ભણે તે બધું ડિપ્ માં ભણે છે એટલે લોકો હવે ટેન્થ પછી ડિપ્લોમામાં એટલા બધા જતા રહયા છે કે વા નહી પૂછે કેમકે ટ્વેલ્થ ની અંદર એટલી બધી મહેનત કરવી પડે કે એના કરતા આપણે આ ટેન્થ પછી ડાયરેક્ટ ડિપ્લોમામાં એડમિશન લઈએ એટલે આપણને ઈઝી પે છે એની અંદર બધી એક્ઝામ એટલી બધી આવે છે તો જે આપડા એન્જિનિયરિંગમાં આપણે સબ્જેક્ટ ભણીએ છીએ તો બધા ડિપ્લોમાની અંદર સબ્જેક્ટ ભણવાના આવે છે ને મહેનત ઓછી કરવી પડે એટલે આ ડિપ્લોમા એક સારું ચાન્સ છે
હા એ વાત તમારી બરાબર ઘણા લોકો એવું જ કરે છે જે લોકોનું રિઝલ્ટ ઓછું આવે ને મેરિટમાં નહીં મળે ને તો એ લોકો ડિપ્લોમા ડાયરેક્ટ લઈ લે છે કોલેજમાં પણમાં અમારા ઘણા લોકો કો એમ બન ગઈ છે કે લલેવન્થ ટ્વેલ્થ કરો તો સારું કેમ કે ઘણું સબ્જેક્ટ રિલેટેડ એ પછી આગળ જતાં થર્ડ યરની એમાં આવે છે ઇન્ટિગ્રેશન છે કે મેથ્સ રિલેટેડ છે તમારું લીધું હોય તમે આઈટી ફિલ્ડ લેવો તો એમાં ઘણું બધું એ પાછું આવે છે ને જો ઇલેવન્થ ટ્વેલ્થની કર્યું હોય તો પાછું શીખવું પડે બેઝિકથી ને ત્યારે કોઈને એટલું ધ્યાન નહીં રહે પણ તમે પહેલેથી કરેલું હોય મેથ્સ લલેવન્થ ટ્વેલ્થનું તો તમને આઈડિયા આવી જાય કે હા કરેલું હતું તો આ પાછું આવ્યું એમ એટલે એ થોડું બેનિફિટ રહ્યું ઇલેવન્થ ટ્વેલ્થનું એટલે મેં ઇલેવન્થ ટ્વેલ્થ એટલે કરેલું હતું
હા એ તો છે બેનિફિટ પણ શું કેહેવાય કોઈનાથી મહેનત નહી થાય એ લોકો હવે ટ્વેલ્થ ની એક વખત એક્ઝામ ફેલ થઈ ગયું પાછી ટેન્થ ની એક્ઝામ પછી લોકો ડાયરેક્ટ ડિપ્લોમા ગઈ એના ડિપ્લોમામાં પછી હવે આગળ પણ કરે પછી લોકોને એમાં બી જોબ મળી જાયને હવે તો એટલી બધી આ ટીઆઈ ને એ બધી એટલી બધી કોલેજ ખુલી ગઈ છે કોમ્પિટિશન બી વધી ગઈ છે ને મોસ્ટલી માર્કેટમાં જે બધી કંપની હોય તે લોકો બધી એ લોકો કેમ્પસ ઇન્ટરવ્યુ કરે છે એટલે એની અંદર એ લોકો કરીને બધા સિલેક્ટ થઈ જાય છે એટલે તમે પણ તમારી આ એક્ઝામની અંદર ધ્યાન આપજો પ્રિપરેશન સારી કરજો એવ આશા રાખું છું તમાર રિઝલ્ટ સારો આવે
હા સારું હા ચાલો
હમ